જય શ્રી કૃષ્ણ.
હા સુું પ્રશ્ન બને.
હમ એ હા એ વર શો.
હા. ઈ કઈ ને હા બોલો એમ ક.
અચ્છા.
હા.
હવે આખો દી મારે ટાઈમ નહી જતો તો મારે ટાઈમ ન. શું કરું
ઓ તમારે ટાઈમ નથી જતો આ પ ટાઈમ ના હોવે
હા મારે પેલા એવું જ હતું પેલા મારી પાસે ટાઈમ હતો જ નઈ
હમ
અ હવે પાંચ છ દિવસ એવું થાય છે ને કે હવે મારે પાસે ટાઈમ નો ટાઈમ હોય છે શું કરવું એમ થ
તો અમારા થોડા કામ છે કરી દેને
હા બોલો ન શું કામ છે
હા એ બધું લિસ્ટ તમને વોટ્સઅપ કરી દઈશ જોઈ લેજો
ઓકે ઓકે કોઈ વાંધો
હા
હા
હાાલ હું તમને પ્રશ્ન પૂછું
હા હબોનું
તમારે મતલબ બધાને આમ ન રમલી તો બધ બોયઝને ફ્રેન્ડશીપ બહ આમ મપોર્ટેન્ટ ભ એ
હ હ હ
તો એને કેસકો દવું થાય કે તમારે ઘરને એમ કઈ દ કે મતલબ કરના મતલબ તમારા મમે ક ઘરેથી ના પાડી દે કે્પા એ ફ્રેન્ડ નથી રાખવા કે તમારી તમે મેરીડ છો ને?
હા.
કે અનમેરીડ છો?
મેરીડ.
હા તો તમાર વાઈફ એમ કઈ દે કે કે તમારે તમારા ભેગું રેવાનું કે દોસ્તાન રાખવાનું તો તમ શું કરો?
બે ઈ તે.
હમ્મ આઈ એક જ રાખવાનું કે તો?
ના નો પોસિબલ થાય ને કોઈ દિવસ.
કેમ એવું?
કારણ કે બાર જાય તો આમ ભાઈ દોસ્તારો હોય તો આમ થોડીક વાર આમ માઇન્ડ બાઇન્ડને ફ્રેશ ને એ રીતે થાય. પછી આખો દી ઘર ન ઘરમાં પઈડા રહી કામ ને કામમાં પડ્યા તો મગજનું કઈ આમ ફેશ જેવું કઈ થાય ની આમ ટેન્શન ટેન્શન ને મારે ભાયું, ભાયું દો તારું ભાઈઓરે બેઠા હોય તો આમ થોડુક મજાક મસ્તી કરી તો માઇન્ડ ને એવું ફ્રેશ થાય.
તો ફેમિલી હારે બેસો તો માઇન્ડ ફેશ ના થાય?
થાય ને પણ ફેમિલી હારે બેસતા હોય તો એ ના ઘર ના કઈક કઈક પ્રશ્ન હોય તો આમ ભાઈયો દોસ્તારોને આમ જે મજા કર તા હોય ઈ આને આમ ફેમેલી જેવી તો નજ મજા આવે ને?
એવું એટલે એ બધાઈથી આમ વધીને હોય ફ્રેન્ડસ એવું છે?
ના ના, બધા સરખા હોય હ.
તો તમે તો ક્યો કે ઘરે થી ના પાડે તોએ ફ્રેન્ડસ કેવું કઈ ના મુકો?
ના ના મેં એવું ક્યાં કીધું ઘર શી ને પાડે એટલે બેની આમ હાઈરે રાખવાનું બે ને કોઈ એમ નહી કે આને મૂકી દેવાનું ને ઓને રાખવાનું ને ઓને મૂકી દેવાનું આને રાખવાનું એવું નહી.
તો તમા ઇનકેસ તમારા ફ્રેન્ડ્સ અજ એમ કીએ મતલબ તમારે એક પાકો ભાઈબન છે હ તમને ખબર હે ઈ એમ કીએ કે તમારે આને નથી બોલવાનું.
ના ના ના ના ના એ કેજ ની એવું.
કે તો શું કરવાનું?
તો કાઈ ન કરું. હું બેને સમજાઈ લઉં ને હતું એમ નેમ કર નાખુ.
એવું, સરસ લે.
હા.
વીચાર તો હારા હે.
હા તો પછી એમ કાઈ થોડી ના આવું
હમ્મ્મ.
હવે ચોમાસામાં ઠંડી લાગવાની જગ્યાએ અત્યારે થોમ ગરમી પડે છે. એનું કાઈક
હમ્મ હ, તે કાઈ ની સિમ્પલ, સુરત વઈ જાવ.
સિમપલ સુરત લઇ જાવ. તો ત્યાં બબઉ વધારે વરસાદ પડી ગ્યો છે તો પછી હું વરી ડુબી જાવું ને મને તો તરતાય આવડતું નથી.
ના ના એવું કઈ નહી થાય તમતારા હું ટેન્શન લ્યો.
મને એક તો તરતા એ આવડતું નથી ને પછી હું આમ જાતો જાતો ને આમ ક્યાક નદી, વોકળામાં ક્યાક વયો જાઉં તો? પાછો મારા મમ્મી ને હું એક નો એક જ.
એવું તમારે મમ્મી નો એક નો એક જ છો અમે તો દસ બાર છી ભાઈ કા?
અચ્છા એવુ છે.
અરે એવું નથી કવ ખાલી.
ઓહો અચ્છા. કોઈ વાંધો નહી કેમ.
ઇએમ
હવે અમારે ટીવી લેવું છે.
હમ્મ.
તો ટીવી ક્યુ લેવાય.
સેમસંગ
સેમસંગ. તમારી ઘરે કયુ છે.
અમારે ઘરે ટીવી જ નથી અમારે લેવાનું હોય પણ સેમસંગ ને એલીડી લેવાની સ્માર્ટ ટીવી.
અચ્છા સેમસંગ ના સ્માર્ટ ટીવી લેવાની છે.
યસ.
હા. તો તમારા મમ્મી કઈ કામ કરે છે હાલમાં.
એયા મનો ની
હા.
મારા મમ્મી કામ પરા હે ને.
અચ્છા. જો અહીંયા કેવું થયું હું જ્યાં મારી ગેલેરી છે ને એ સાઇડ બેઠો છું.
હા.
તો ત્યાં બારી એ કબૂતર આવીને ચાંચ મારે છે ઓલી બારી હોય ને એમાં.
હા તો ખોલી દેવ એને અંદર આવું છે.
ને આવાજ કેવો આ મસ્ત ન આવે ટક ટક ટક એવો.
હામ હામ તમને તો એવું ગમતું લાગે.
તો એ પણ આમ કેવું કેવું પછી જો ઓ ઓલું કબૂતર ન તો વ્હાઈટ કલર નું કબૂતર હા.
ઓ હો પાડી લીધું કે શું.
ના ના પાાયડું ન થી ક્યાંકથી ને એવું હોય છે ઉડતું ઉડતું ખબર નહીં આવે.
હમ્મ.
પેલા એક ચટલી હ ને હતી ને દસ પંદર દિવસ જ થાય છે જીએ ને તં અમારે હોને ગલેરીમાં માળો બનાવ કેવો મસ્ત માળો બનાવો એને ઈંડા મૂકી દીધા ચપ્પલી આવી ગઈ એ મોટી થઇ ગઈ એ ઉડી ગઈ. અને પછી જે એમનો માળો હોય તો હતો ને મમ્મી એમને માથા કાઢીને હાલત કાઢી દીધો
હમ્મ વાાવ એમને વ્હાઈટ કબૂતર આવું હોય ને તમારી બારી માટે ટક્કર રહે તો જો પક ચીક થી આવી હશે.
ના ના હા કઈ આવું નથી હોય ને એ એ ક કઈ હતું ને બાકી તો ન ખોલું.
અચ્છા મને એમ કે કક આવું હોય સ વાત ક તોસો
ના ના કઈ આવું નથી.
એમાં તમે જોવો ટકટક કરો તો કદાચ આવું હોય, એમ પાછા તમારે કોન્ટેક બહુ મોટા મોટા તરે્યા
ના હ ગરીબ માણસો મળ
હ ગરીબ માણસોને ખરે બે ગાડી ઉ છેને. એસી હે ટીવી હે કઈ ઘટતોું નથી. હું ગરીબ ક્યાંથી ગરીબ છ.
એવું શું એસી ક્યાં અમારું હ એ તો અમને લઈ દીધું હે ને.
અરે તમારું જ છે ને તમારે સોલાર છે બધું તમારું છે.
અ એ તો મનેમાં લાયકું જ તું ફ્રી ઓફ
જોુ
અરે એ મનેને ઓફર માં લાગ્યું હતું મેં ટોકન કટેું તું ને
શું
સો લખ
હ
એમાં મને લાગ્યું હતું સોલાર તો એટલે આવ્યું છે.
કેવું એ મા ટોકન એું ક ભય
હા
એવું મેં તો કરંળુ
તમે ભો ને પેલી તમે આમ માર્કેટમાં નીકળો તો ખબર પડે કાય.
હમ નીકળતા જ હોય રોજ હ એક વાર તો બાર જાવ જ.
એમ નહ હો માર્કેટ ની દુનિયામાં.
હમ એવું તો તમને વધારે ખબર પડેને છોકરીને ઓછી ખબર પડે.
હમ તો એટલે જ કવું કે બળબર બો ન પરાય.
એયા.
હા.
અને શરદી થઈ ગઈ છે હું શું કરું.
દવા આપડે ઘરની જ છે પીલીઓ.
ના છે હ અઅ. હવે નથી એ. એમ નહી તો ઈ પેલા દવા લઈ આવેય ને પછી રિઝાઈન આપે ને.
દવા તો લઈ એવો તો હવે દવા ને પછી કેટલી કરવી એક્સપાયર થઈ જાય ને પછી. કઈે ભાઈ એનો કઈ મતલબ નઈ ને.
હા એ વાત તો તમરે આ છે.
હા.
તે પટોલે હો એને કોઈનું કા.
આ. અને કે દવાની ક એટલી. કિંમત છે નહી હવે હો બસો ર હો દોઢસો રૂપિયાને બોક્સ આવે
હાં એ વાત તો સરી તમારી વાત હાચુ
હા.
કોઈ ને દવા થી નથી મળતી મને શરદી તો મને વાંધો ને બાકી તો હું દવા જ ન પીધે રાત્રે.
હા એમ છે.
મને પંદર દિવસ છે આ વીસ દિવસ છે શરદી કે હજી નથી મળતી.
હા.
ઓછી થઈ ગઈ પણ આમ પ્રોપર મટી નથી.
હું કારણ શું.
એનું કારણ નથી ખબર.
કારણ ખબર હોય તો એટલે તમને કહું કો નથી તમારા સારા મિત્રો છો ને તમને જ કહું.
હા.
હમ્મ.
મારે એક ફોન છે આઈફોન ટ્વેલ પ્રો.
હા.
એ મારે વેચવો છે કે લેવો હોય તો કેજો ને.
હમ્મ મારે જો તો હૈ.
હા.
મારે જો તો છે.
હા ચાલો મોકલાઈ દઉં છું ખા
કેટલા આપવાના, કેટલામાં વેચવું હોય તમારે?
મોરી ઓપમા તમારા માટે માજ છે યાર.
ના રે તમારે વેચવું હોય ને માર મફત માં થોડી લઉવ હું કા.
હાટ ભાઈ મફત માં જોઈ ને ઘર ઘર નામવું હોય?
હા એ વાત તો આ હાચી તો એ કંખ્યો તો ખરા બે પાંચ રૂપિયા.
હા બે રૂપિયા બસ.
એટલે એમ બી પાછી નાય હ.
ત સું.
કેને કેટલા દેવા જોઈ?
એ આપે ચર્ચા કરશું પર્સનલમાં, આ બધ જાહેરમ ન કરાય.
હા બરાબર. કઈ વાંધો નહી. તમારી તો પછી વોટ્સઅપ કરી દેજો બીજું શું.
ઓકે ઓકે ઓકે ઓકે સારું ચલો રાખ.
હા, હે?
રાખવું એમ હવે.
બસ રાખું જ છે થઈ ગયું, વાત હવે નથી મજા આવતી વાત કરવાની?
ના ના મજા જ આવે છે પણ મારે થું કામ છે તો કરલવ.
હા કા ભૂલી ગઈ તમારે બહ મોટા મોટા કોન્ટેક્ટ હે કામ કરવાનું હોય વધારે.
હા હા.
એ સારું હાલો બાય બાય, આવજો, ધ્યાન રાખજો.
હા બાઈ.